હલો.
હા જય શ્રી કૃષ્ણ કેમ છો.
બસ હું મજામાં તમે કેમ છો.
હા હુંય મજામાં છું.
તો આજનું આપણે કેવું કે આપણા જે ભારત. તો દેશમાં જે આપણે ફેસ્ટિવલ ઉજવીએ છીએ એના ઉપર આપણે. વાત કરીશું તો આપણા ભારત. દેશમાં કેવો કે આપણો ભારત દેશ એક. તહેવારોનો દેશ ગણવામાં આવે છે અને. આપણા ભારત દેશમાં કેવી કે અલગ અલગ સંસ્કૃતિ. છે તો એમના અલગ અલગ તહેવારો પણ ઉજવવામાં આવે છે.
હા. આ તહેવાર છે એ આપણા જીવનમાં ખુબજ આનંદ ઉલ્લાસ આપે છે. આપણે કેવું રોજ એક ને એક કામ કરતા હોઈએીએ. અ દરેક વ્યક્તિને પોતાનું રોજનું એક. કોઈ ને કોઈ કામ હોયજ છે કે જેનાથી એ લોકો કંટાળી જાય છે. આપણે કોઈ પણ રોજને એક ને એક કામ કરી કરીને બધા કંટાળી જતા હોય તો એમાં જો આ. તહેવાર આવે છે. તો એ તહેવારને લીધે આપણે આપણું કામ. તે દિવસે ન કરવાનું હોય અને આપડણે. અ બધા પરિવાર સાથે ભેગા મળીને તહેવાર ની ઉજવણી કરતા હોય છે. કે ભાઈ કે પછી આપણે. આ આડોશ પાડોશના લોકો સાથે તહેવારોની ઉજવણી કરતા હોય છે ઘણી વખત. ત આપડે. અ બહાર ગામ જઈને પણ એવી રીતે તહેવારોની ઉજવણી કરતા હોય છે. તો એનાથી શું થાય કે આપણું મન છે એ એકદમ પ્રફુલ્લિત થઈ જાય અને આનંદમય થાય. થઈ જાય છે એટલે તહેવારોનું આપણા જીવનમાં ખુબજ મહત્ત્વ છે.
હા અને કેવું કે આપણે જે આપણા ફેમિલી મેમ્બર સાથે. તહેવાર ઉજવીએ છ છેીએ તો એમાં આપણને. એવી કે ખુશી પણ મળે છે પ્રેમ પણ મળે છે અને. નવું ઘણું બધું શીખવાનું પણ મળતું હોય છે. જેમ કે આપણે ભારતમાં મુખ્યત્વે ઘણા બધા પ્રકારના તહેવારો ઉજવીએ છીએ. જેમ કે દિવાળી છે હોળી છે નવરાત્ર્રી ઉત્તરાયણ જન્માષ્ટમી. ક્ષબંધ
ભો શ્યામે આમાં નથી આવતો અવાજ મને હવે તારો.
હલો.
હા હવે આવ્યો હા.
હા તો કેવું કે લોકો મીઠાઈઓ પણ વેચે છે અનેને એકબીજાને નવી શુપ. શુકામનાઓ પણ આપે છે. અને દિવાળીનું મુખ્ય કારણ એ છે કે જે આપ. આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. અને સત્ય જીતનો સંદેશ પણ આપે છે તેથી મને દિવાળી ખૂબજ. પ્રિય લાગે છે. તો તમારો કયો ફેવરેટ તહેવાર છે.
તહેવાર મને તો બધાજ તહેવારો બહુજ ગમે છે. અને આપણે જોઈએ છીએ કે હા મને આમ જોઈએ. તો નવરાત્રી વધારે ગમે છે કારણ કે મને ગરબા ગાવાનો બહુ જ શોખ છે. એટલે અને દસ દિવસ ઉજવાય છે તો અ મને ગરબા રમવાનું ને બધું બહુ ગમે છે મારા આ બધા ફ્રેન્ડ સર્કલમાં બધી અમે બેનપણીઓ છે ભેગી મળી નેધ ગરબ ગાઈએ તો મને બહુ ગમે એટલે એ એ તે દસ દિવસ અમે ખુબ જ એન્જોય કરીયએ છીએ એટલે મને એ બહુ ગમે છે. અને આમ જોઈએ તો આપણે કેવું છે કે ભારત દેશમાં આ આજે આપડે બધા જાત જાતના તહેવારો ઉજવીએ છીએ અને આપ આપણે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં વધારે તહેવારો આવે છે. હવે અત્યારે અ જોઈશું તો એ બધા તહેવારો ચાલુ થશે કારણ કે એનું એક કારણ છે કે ભાઈ ચોમાસામાં આ બધા લોકો વધારે થોડાક ફ્રી હોય છે. તો એ સમયમાં આવા તહેવારો આવે છે તો આપણને આનંદ આવે છે. તે અને આપણે ઉજવી પણ શકીએ છીએ
હા તમે કીધો એમ કે ચોમાસામાં સૌથી વધારે ત્યોહાર આવે છે તો ચોમાસામાં સૌથી પહેલો તહેવાર રક્ષાબંધનનો જ આવે છે જે ભાઈ અને બહેનના પ્રેમ નો ત્યોહાર હોય છે એ દિવસે કેવું કે બહેન છે એ ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ તેની રક્ષા કરવાનો વચન આપે છે. ને એના પછી જન્માષ્ટમી નો ત્યોહાર આવે છે જે કૃષ્ણ ભગવાન નો ત્યોહાર હોય છે જેમાં આપણે કેવું કે રાત્રે બાર વાગે કૃષ્ણ મહોત્સવનો કૃષ્ણ મહોત્સવ ઉજવીએ છીએ અને બીજે દિવસે આપણે દહી હાંડી કે દહી હાંડી ફોડીએ છે એનો પણ એક અલગ પ્રકાર નહી મજા આવે છે.
હા રક્ષાબંધન ની વાત કરીએ તો ખરેખર આપણે કેવું હોય કે હવે તો અ ભાઈ ને બહેન ક્યાં ક્યાં રેતા હોય છે કે અલગ અલગ જગ્યાએ ઘણી વખત મળતા પણ ન હોય છે પણ જો આ ત્યોહાર આવે ત્યારે કેવું કે ભાઈ ને રાખડી બાંધવા માટે બહેન જાય તો અ ખૂબ આનંદ આવે અને અ ભાઈ બહેન મળીને એ પછી બંને પરિવારો બધા ભેગા મળીને સાથે જમે છે બાળકોય એકબીજાને મળે છે. તો હવે આજના જમાનામાં તો એટલો કોઈને ટાઈમ જ નથી હોતો કે એકબીજાના ઘરે જાય તો આ તહેવાર ને લીધે એકબીજાના ઘરે જવાનો મોકો મળે છે તો એ ત્યોહાર બહુ સારો આપણને ગમે છે. ને એ પછી આપડે જોઈએ તો ગણપતિ નો તહેવાર આવે તો ગણપતિ એ પણ એક દસ દિવસનો તહેવારથી એમાંય આપણે અ બધા જેને ન મળતા હોય એ લોકો બધા આ આપણને મળે છે નીચે આપણે જોતા હોય મોટા ભાગે હવે તો લોકો સોસાયટીમાં રહેતા હોય કે એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો આમ ન મળતા હોય પણ આ બધા ત્યોહારો એ સોસાયટી માં ઉજવવામાં આવે છે તો લોકો શું કરે કે બધા ત્યાં ભેગા થાય છે અને ઘણી વખત જમવાના પણ પ્રોગ્રામ હોય છે તો ત્યાં આપણેે બધા એકબીજાને મળી એકબીજાને ઓળખી એ વાત વાતચીત થાય તો આ તહેવારો આપણને બધાને ભેગા પણ કરે છે. છે.
તમારી વાત સાચી છે પછી જેમ- જાન્યુઆરીમાં કેવું કે હોળી જાન્યુઆરીમાં ઉત્તરાયણનો- તહેવાર આવે છે. ઉત્તરાયણના દિવસે લોકો કહેવું કે પોતાના ટેરેસ ઉપર જઈને- પતંગનાખો દિવસ ચગાવતા હોય છે એ દિવસે લોકો- તેલ તલના લાડવા ચીકી- શેરડી બોર એવું બધું ખાતા હોય છે અને સાથે સાથે ઊંધિયું છે. એની પણ મજા માણતા હોય છે. ને જાણે કેવું કે પતંગથી આકાશ આખું રંગબેરંગી બની ગયું હોય. એવી એવું આપણને લાગે છે. અને રાત્રે કેવું કે તુક્કલ પણ આપણે- અ તુક્કલ આપણેે ચગાવીએ છીએ. અને આખો દિવસ આપણે કેવું કે- કાઈપો છે લપેટ છે એવી આપણે કી કેરીઓ પણ કરતા હોઈએ છે તો- ત્રણ પણ ખૂબ જ સારો એવો- લોકપ્રિય તહેવાર છે આપણા ભારત દેશમાં-
હા એના ત્યાર પછી આપડે હોળી નો તહેવાર જોઈએ- તો હોળી તો રંગો નો તહેવાર છે કે હાલો આપડે- અ બધા ભેગા- આગલે દિવસે હોળી પ્રગટાવવામાં આવે અને- અ ત્યાં એની પૂજા અને એવું બધું કરવામાં આવે તો બીજે દિવસે તો- કલર થી આપડણે બધા રમીએે છીએ. તો એમાં એ કેવું હોય છે કે બધા આપણેે- આમ ભેગા નથી થતા પણ જયારે આ હોળી નો તહેવાર આવે તો બધા- કલરથી રમવા માટે આપણે નીકળી પડીએ છીએ આડોશ પાડોશના- આ આપણેે લોકો હવે તો- અમે લેડીઝ લોકો પણ અમે રમીએ છીએ- અને બધા અમે સવારે સરસ- અને બધું જમવાનું ને એવું પણ નીચે જ હોય છે ને બધા લેડીઝ ને જેન્ટ્સ બધા ચે- આવી જાય અને પછી સરસ થી એકબીજાને કલર કરેને- એ એટલોું બધો એન્જોયમેન્ટ થાય છે કે વાત નઈ ને પછી બાળકો ની ખુબ મજા આવે છે. પિચકારી લેવાની ફુગ્ગા ફોડેને- એટલે અને પછીમ એ બધું કાર્યક્રમ થઈ જાય એટલે પછી- જમવાનું હોય છે તો ખુબ મજા આવે છે.
આ વાત સાચી છે, તમારી પછી એક મહત્ત્વનો તહેવાર હજી એક- કાવે છે, જે ક્રિસમસ છે ક્રિસમસ કેવું કે જે- ક્રિશ્ચન લોકો હોય એનો મુખ્ય તહેવાર ગણવામાં આવે છે પણ- આપણે ભારત દેશમાં- કવું કે ક્રિસમસ પણ આપણે આપણને ઉજવવાની મજા આવે છે. ક્રિસમસમાં કેવું હોય છે કે નાના બાળકોને સાતા કલોસ ભેટ આપ- આવે છે અને ઘણું બધું એમાં- થાય છે જેથી કેવું કે એ ક્રિસમસ- જે ફેસ્ટિવલ છે એ જે ઈસુ ખ્રિસ્તની જન્મ જન્મ ઉજવ એક એ દિવસે કેવું કે ઈસુ ખ્રિસ્તની જન્મ ણી ની ઉજવણી કરવામાં આવે છે.
હા એઈજ રીતે આમ જોઈએ તો ઈદ નો તહેવાર પણ આપણે અહિયાં ઘણા - મનાવીએ છે, તો મુસ્લિમ લોકો હોય છે તે- તો આ રીતે આપણે જોઈએ, તો આપણા દેશમાં- ઘણા બધા તહેવારો બધા જ અ- ધર્મના લોકોના તહેવારો આપણે ઉજવીએ છીએ, અને આપણે એકબીજા પણ એમાં બધા લોકો ભૂલી અને એકબીજાના તહેવારો આપણે મનાવતા હોય છે, ને એકબીજાને બધાને સપોર્ટ કરતા હોય છે, તો આજે આ તહેવારો વિશે વાત કરીને ખૂબ આ મન પ્રફુલ્લિત થઈ ગયું, તો હવે બીજા ટોપિક ઉપર પછી પાછા મળીએ. તો રાખું જય શ્રી કૃષ્ણ.
હા, જય શ્રી કૃષ્ણ.